હલો અવાજ આવે છે
હલો
હલો તમને અવાજ આવ છે
ના નહી આવું તો
હલો
હલો હા હા
હા અ તમને શું ભાવે છે ખાવામાં
પાણીપુરી
હા બોલો તમને શું ભાવે છે જમવામાં
હલો
હલો
હા હવે બોલો
તમને શું ભાવે છે જમ
મને ઘરનું જમવાનું વધારે ભાવે બહાર કરતા
બરાબર તમને જમાનું બનાવતા આવડે છે
એટલે થોડું થોડું બહ વધારે ની
બરાબર હમ્મ તો જમમાં તમને શું વધારે ભાવે એમ ઘરની વાનગી કે બહારની
એટલે એવું જમવામાં સ્પેસિફિક એવું નહી કે આજ ભાવે કે આજ ભાવે બેનપણીના
હલો
હલો
હલો
બોલો
તમને શું ભાવે છે જમવામાં હલો
તમારો અવાજ નહીં આવતો
હલો આવે છે હવે
હા આયવો
હા તો તમને શું જમવાનું બનાવતા આવડે છે
બધા કર
બટાકા પૌવા કે બટાકા ભૂઘરા
બટાકા ભૂકરા હલો
હા હા બોલો બોલો તમને આવે છે ને તમને ત અવાજ આવે છે ને
હા કમ્પ્લેટ આવે છે બહ મસ્ત અવાજ છે તમારો
હા હા તો તમને એમ ભવિષ્યમાં શું કરવું ગમે છે
સેવા કરવી ગમે
બરાબર હમ્મ દોસ સેવામાં મજાકે તમને કેવું ગમે? સ્વસ્થ રાખવી ગમે, કે શું રાખવું ગમે તમને.
શું વેલના
એટલે એમ સેવા કરવી ગમે, તો એમાં મતલબકે કેવી સેવા તમે કરવાની વધુ પસંદ કરશો?
તમારો અવાજ નહીં આવતો ચોક
હલો, હા, એટલે તમે સેવા કરવાનો ઈચ્છો છો, બરાબર છે ભવિષ્યમાં.
બધીજ સેવા ગમે.
બરાબર હમ્મ હમ્મ તો તમ અ મને પણ એમ બધીજ કે, આપણે આજુબાજુ ગામમાં જઈએ, પછી ત્યાં જઈને સ્વચ્તાની મતલબ કે લઈને કઈ વાત કરીએ, કે ગમે તે. મતલબ કે બધી સેવાઓ કવાની ગમે.
બરાબર.
ઘરપણમાં બધાના રાવ મનતાકે ઘરડા દાદા લોકોની રો ક્રોસ કરતા ને બધી.
ત્યાં શું બનાવતા આવડે વધારે?
અ મને એમ તો જમમાં બધું જ બનાવતા આવડે, કારણ કે મને બધા શોખ છે ખાવા બના વાના એટલે.
બરાબર, શું ભાવે તમને વધારે?
મને, મને વધારેતો વઘારેલી ખીચડી ને એવું ભાવે છે.
ને બાર, બારનું?
બહારનું તો પાણીપુરીને, મંચુરિયનને એવું ચાઇનીઝ બધું.
બરાબર.
હમ્મ હમ્મ બોલો અ તમે આ સ્વસ્તા ને લઈને કઈક કહેશો, કે આ મતલબ કે આપડણે ઝાડવા વાવા જોઈએ. તો કેમ વાવા જોઈએ? એમ કઈક થોડું ઘ
ઓક્સિજન મળે એટલા માટે વાવા જોઈએ.
હા એવો છે. એટલે, અને તમને ગામડામાં રહેવાનું ગમે, કે સિટી માં?
ગામડામાં, તમને?
મને ગામડામાં જ ગમે, તો કેમ ગમે તમને ગામડામાં એમ કઈ કારણ ખરું?
એનું કારણ તમે પેલા જણાવશો?
અ ગામડામાં એટલા માટે, કે કેવું કે ગામડામાં જો આપડે જોવા જઈએ તો આપડે એકબીજાના ઘરે જતા હોઈએ ને, તો ઘરના લોકો બોલાવે, જયારે સી ટી મા તો કેવું, કે આપડે કશે જઈએ ને તો એ લોકો આપણને બોલાવે ના કશું નહી આથી. જયારે આપડે ગામડામ તો, અમજણ વ્યક્તિ ને પણ બોલાવી લઈએ. પછી એમને જો ખાવું હોય તો, આપડે ખવડઈ પણ લઈએ. અને ગામડામાં આવા બધા તહેવારો પણ સારા થાય, એટલે ગામડું ગમે સીટી કર
હા, બરાબર, વાતાવરણ પણ ફીર આવે.
હા એજ એટલે. સિટી માંતો કેવું કે, બધું કંપનીઓ ના લીધે બધું પ્રદુષણ હોયને, પણ આપડે તો બધું પ્રદુષણ ગામડામાં પ્રદુષણ ના હોય એટલે એ સારું એમ.
હા હવામાને બરાબર રહે.
હમ્મ કઈ નહી બોલો તમે.
શું જમ્યા તમે આજે?
આજે મેં જમી છું મંચુરયન રાઇસ, ચાઇનીઝ જે ભાવે તેજ જમી આજે.
બરાબર, શું કર્યું આજે આખો દિવસ તમે ઘરે?
અ કઈ નઈ, મતલબ કે, આજે તો કામ થી મતલબ કે, બહાર ગયેલા, ફરવા ગયા, પછી મતલબ, ક્યા આયવા? એક તો જુ મતલબ કે, અત્યારે તો વાતાવરણ પણ એવું છે, વરસાદ પડતો નહીં, અને એક બાજુ તો હવે એ બો થાય, પવન બહુ આવે. ત બાળકસ ગયેલો, તોય આપડે ગાડી ખેંચાઈ જાય ને, આવવું.
અચ્છા, તમે બાજુ વરસાદ કેવો છે?
વરસાદ તો હવે છે, નહીં એવું છે, મતલબ કે, અડ ખાસો અઠવાડિયા થી વરસાદ છે નહી. હવે આ ખેડૂતોમાં શું થશે? એ બધું વિચાર આવે, હા, તમારે.
અમારી બાજુ વરસાદ ઓછો છે અત્યારે.
હા, હા, તમારે એવું જ છે, ભ. હ, હ, બરાબર.
બોલો તો બીજું?
અ કંઈ નહીં, બોલો? તમે મતલબ.
શું કરો છો? હાલ અત્યારે તમે.
હાલ તો, મતલબ કે, ઘરે મતલબ કે સિવા જ આપીએ છે, છોકરાઓને ભનાવીએ છીએ, અત્યારે તો.
કેટલું ભણીયા તમે?
અમે પર્સનલ ડિટેલ્સમાં જો કેવાય, તેમ તો ગ્રેજ્યુએશન થઇ ગયું છે, ગ્રેજ્યુએશન તમારું?
મારું એ પૂરું થઈ ગયું છે.
બરાબર.
બોલો તો બીજું?
બોલો?
કયા કલર ગમે તમને?
મને મને બ્લુ અને બ્લેક કલર બધા ગમે છે.
બરાબર, મને રેટ વધારે ગમે.
હ, તમને ફરવા જવાનું કે, તો તમે કેવી જગ્યાએ ફરવા જવાનું પસંદ કરો?
હમ, હવા વધારે હોય એવી જગ્યા પર.
હવા બી હોય, એવી તો તો તમે કહો છો, કયાં ગામડામાં તો ગામડામાં હવા બધા જ છે.
આવે ને ગામડામાં પણ, વૃક્ષો વધારે હોય એવી જગ્યા પર.
બરાબર.
બોલો તો બીજું?
ક મતલબ કે જોવા આવે, એટલે આપડે
હા, મા ભાઈ જોવા જઈએ. તો અત્યારે આપણે ભારત દેશમાં બધું જોઈએ તો કેટલું, મતલબ કે આ બળાત્કાર ને ઉઠાય છે, તો એના પર કેટલું અમુક વાર આપડે વિચારવું પડે છે કે, અત્યારની સિચ્યુએશન કેવી છે કે, નાના ની છોકરીઓને પણ બધા રેપ કરી નાખે છે ને, બધું કરી નાખે છે.
બરાબર, કેટલા વાગે ઊંઘો તમે ડેલી?
હા. હું તો એમ તો અગિયાર બાર વાગે ઊંઘું, અમુક વાર જેવું દિવસ, જેવું રાતે એવું એમ. ચાલીયા કરાય.
બરાબર.
તમને તમે વેલા ઊંઘી જાવ કે પછી લેટ ઊંઘો, આ તે?
તમને કેવું લાગે કે અ? જો તમારે આજના યુવકને. શ્રેષ્ઠ બનાવે એટલે તમે શું શું ધર્મ એમ ગુણ આપો?
અ આજના યુવકને જો શ્રેષ્ઠ બનાવવાનો હોય, તો મેં. એ એમ કે, એને પોતાનું પેલા તો મતલબ કે. માનસિક સંતુલન ક્યાં જાળવું છે ને, શું કરવું છે એ બધું, મતલબ કે ધ્યાન આપવું પડે. અને બીજું એને આપણા સંસ્કૃતિને લઈને, બધું જ્ઞાન. પછી અત્યારે જે જનરેશનમાં ચાલી રહી એ આઈ ને એવુ બધું તો એઆઈને લઈને પણ એ લોકોને મતલબ કે માર્ગદર્શન આપવું જોઈએ જેથી કરીને યુવા પેઢી આગળ વધે
હમ.
એટલે
બોલો તત તમને કેવું લાગે છે, કે જો તમને એક દિવસે એકસો એકસો પાંચ કરોડ મળે તમે હુ કરો?
અ જો પૈસાની વાત આવે તો કઈક મલે તો કેવાય ને કે ભગવાનનો અડધો ભાગ મતલબ કે મતલબ કે અડધો ભાગ આપડે ભગવાનને આપો જોએ તો એમાંથી અડધા તમે ભગવાનને દાન કરદવ બીજા તે ગરીબોને માટે સેવા અથવા જે લો કો રહેતા હોય તો એ લોકો માટે થોડુંક આશ્રમ જેવું બનાય આપુ અને બીજા ખર્ચા કરુ બીજા ઇન્વેસ્ટ કરુ એ બધું મતલબ કે ચાલ્યા કરે એ તો હવે સપના ની વાત છે, કઈ મળવાના તો છે, નય
હાચી વાત છે, તમારી તો તમને કેવું લાગે કે આપણું બે હજાર અ બે હાજાર એક ને બે હાજાર પચાસ વચ્ચે હું અ તફાવત હશે યુવાનો વચ્ચે આપડા વૃદ્ધ લોકોને વિચાર કેવી રીતે બદલાય કે મોબાઈલ કેવો હતો અને કેવો થઈ ગયો ઇન્ટરનેટ વિશે હુ કેવું તમારું મતલબ કે
હ તો એમાં જુઓ ને કે ઇન્ટરનેટ લે લેન્ક કેવું તો બે હાજાર એક ના સમયમાં તો બધા સ્માર્ટફોન કોઈ યુઝ નતા કરતા એ ટાઈમે જીઓ નુ પન એટલું બધું અસ્તિત્વ નતું કે મતલબ કે આટલું બધું જીઓ ચાલતું હોય આ તે અને હાલ જોવા જઈએ તો એઆઈ ના તે પછી ઇન્ટરનેટમાં જોવા જઈએ તો બધા કેટલા ફોન બધા જોતા છે. અને યુવા પેઢીમાં જોવા જઈએ તો કેટલો ચેન્જ આયી ગયો છે, કે પહેલાના યુવા લોકો કેવું કે ઘરના પરિવાર સાથે બેસીને પણ વાતચીત કર અને અ યુવા પેઢી તો ખાલી મોબાઈલમાં જ વ્યસ્ત છે, કે જે અત્યારે ઇન્ટરનેટની સિસ્ટમમાં
ઇન્ટરનેટમાં જેટલા વ્યસ્ત છે, બીજું કઈક છે, જ નહીં
હા તો એજ રીતનું કે મતલબ કે બો બધું બદલાઈ ગયું છે, જે કેયને અતારે એ લોકો ના હોર્મોન્સને લઈને હોય કે કઈ પણ હોય માનસિક સંતુલનને લઈને તો એ બધામાં ચેન્જ આવી રહ્યો છે, એ રીતના વાતાવરણ જોવા જઈએ તો વાતાવરણમાં પણ એટલો ફકૅ છે, પછી તો આ સમય દરમ્યિન કોરોના છે, આ તે બધા રોગો આવ્યા છે, એ બધું
હમ.
બોલો તો પછી તમારો હુ વિચાર છે, કે અ આગળ તમારો હુ બનવાનો વિચાર છે, સપના હુ છે, તમારા
અ સપના જોવા જઈએ તો એમ એ મતલબ કે એકલી જિંદગી જીવી છે, એમાં જે મતલબ કે મનગમ તુ બધું કરવું છે. જેમ કરીને ટ્રાવેલિંગ પછી એડવેન્ચર બધા કરવા છે, આ તે તો એ બધા શોખ છે, તો એ બધા પૂરા થવા જોઈએ હમ
બરાબર છે.
હમ તમા
મારું પણ એ વિચાર છે, કે સપના તો એવા જ હોવા જોઈએ કે આપણે ભવિષ્યમાં ગમે તેવું આપડે એ કરીએ તો આપડા સપના મેળવી શકીએ અને બધાને ઉજ્જવલ ભવિષ્ય આપી શકીએ એવા આપણા સપના હોય છે કે બીજાને પણ મદદરૂપ કરી શકે કે પોતે જે એટલું પોતા ના લાભ લેતા હોય બીજા પણ એ સપના નુ મહત્વ ફારો મુજવતો હોય કેમ કે આપડા પપ્પા લોકો તો બધા પ્રાઉડ કરે જ છ આપડી ઉપર પણ આપડા સમાજ પણ એટલે જ આપણને પ્રાઉડ કરવો જોઈએ
હા હા એ જ મતલબ એવા જ કાર્ય કરવાના કે જેથી કરીનેપાને ખુદ ને નથી પણ આજુબાજુના બધ ધ લોકોને ગર્વ થવો જોઈએ કે ના ભલે જે હશે તે બિંદાસ થઈને પણ એને કામ સારું કર્યું છે
અ તો આપે મિનિટ પટી ગઈ છે તો આપડે મૂકી હવે
હા હા મુકિયે